હાલો.
હા કેમ છે, આપડે ઘણા સમય થીને આપણેે કઈ વાત જ નથી થઈ યાર
હું એકદમ મજામાં તું કેમ છે. રોજી ના કામમાં યાર એટલી વ્યસ્ત હતી, ને પણ આજે તારો અવાજ સાંભળીને મને ખુબ ખુબ જ આનંદ થયો.
હું પણ મજામાં છું, બોલ આજે અચાનક કેમ તને મારી યાદ આવી એ બધું બરાબર તો છે ને
હું. હા બિલકુલ. હ બસ છે ને અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, એટલે મને હ ને અચાનક એવું યાદ આવ્યું. આપણું સાંસ્કૃતિક તહેવાર ની યાદ આવી ગઈ એટલે થોડા દિવસોમાં ને વૈશાખી નો તહેવાર આવે છે, તો મેં વિચાર્યું કે હેને આજે આપડે એક એના વિશેને થોડીક સરસ વાતો કરીયે
અરે વાહ વાહ યાર આ તો જે ખુબ જ સરસ વિષય છે. સાખી એટલે તો પંજાબ અને ઉત્તર ભારત નો બહુ મોટો તહેવાર ગણવામાં આવે. આવે છે.
હું.
પણ સાચું કહું તો મને તો એના વિશે બહુ ઊંડાણપૂર્વક કંઈ ખબર જ નથી. કે શું તું મને આ વિશે કંઈ વધુ જાણકારી આપીશ. મારે દાદી વાત કરતા હોય પણ મેં કોઈ દિવસે એમની વાતમાં એટલું બધું ધ્યાન જ નથી આપ્યું.
હા ચોક્કસ હું તને જણાવું છું. જો હે ને આ વૈશાખી હે ને વૈશાખ સામાન્ય રીતે એને દર વર્ષે એને તેર કે એને ચૌદ એપ્રિલ ના રોજ ઉજવવામાં અને આ તહેવાર ને સૌથી મોટો અને ઐતિહાસિક એનું કંઈ છે ને મહત્ત્વ છે. જેમ કે ને આપણે આ તહેવાર છે ને એ શીખ ધર્મ સાથે જોડાયેલો છે. તને ખબર છે, કેને આ આ સોળસો અને નવાણુંમાં ને આજ દિવસે, શીખ ના ને દસ ગુરુ છે જે ગુરુ ગોવિંદ સિંહજી. એને ખાલ ખાલસા પંથ નીને સ્થાપના કરી હતી, તને ખબર છે?
અરે યાર મારા મમ્મી ખાલસા પણ એવું બોલતા હોય છે પણ, મે નામ તો મારા મમ્મ મોઢે એક વખત સાંભળેલું પણ એની સ્થાપના કેવી રીતના થઈ હતી એ શું હતું એ કઈ મને કઈ ખબર જ નથી કઈ નોલેજ નથી એના વિશે મને.
હમ. એ બહ જ હ ને રોમાંચક આપણો એ ઇતિહાસ છે આ ન હે ને ગુરુ ગોવિંદસિંહજી હે ને એને હેને ધર્મ ના હેને રક્ષણ માટે. પંજાબ ના આનંદપુર સાહેબ માં હેને એક મોટી સભા અત્યારે હેને બોલાવી હતી અને ત્યારે હે ને તેમણે પાંચ બહાદુર લોકોને હે ને પસંદ કર્યા આ ગુરુ ગોવિંદસિંહજીએ તો એ હૈ ને જેને ધર્મ માટે કે અ હેને પોતાના પ્રાણને બલિદાન આપવા તૈયાર થઈ ગયા. પાંચ જે બહાદુર હતા ને તે લોકો એટલે તેમને હે ને પંચ પ્યારો એટલે એમ કે હેનેને પાંચ વાલા તરીકે એને હેને કહેવામાં આવે છે અને ઈ હે ને પવ્ર મ્ર અમૃત પાન કરાવીનેને કલસા પંથ ની શરૂઆત કરાવી હતી ત્યારે. પછી હે ને આ દિવસે શીખ સમુદાય એક છે ને મજબૂત સમાનતા વાળા સંગઠ તરીકેને ત્યારે ઉભરી આવ્યું હતું જયારે હેને દસમા ગુરુ મેને ગુરુ ગોવિંદસિંહજી ન હતા ને જયારે એને સ્થાપના કરી ને ત્યારે.
અરે વાહ આ તો ખરેખર એક અદ્ભુત વાત છે એટલે જ હે ને ગુરુદ્વારા આ દિવસે આટલી બધી ભીડ અને ઉત્સાહ જોવા મળતો હોય છે અમારે પણ હે ને બહુ મોટું ગુરુદ્વારા હે, પણ તું જો ને એટલી ભીડ હોય ને જે દિવસે કે આપણને, જગ્યા પણ ના મળે, મને તો આવી કઈ ખબર જ નથી.
સાવ સાચું તારું, અ અને છે ને આ માત્ર આપણો ધાર્મિક નથી, એના માટે હેને ખેડૂત ન પણ સૌથી મોટું અને હેને ખુશી નો તવાર છે ખેડૂતો માટે, કેમકે આ સમયે હને શિયાળો પાકની ખાસ કરીને ઘઉં, અને ઘઉં ઘઉં પાકીને તૈયાર થઈ જાય. અ ઘઉં છે એ શિયાળુ પાક માનવામાં આવે એટલે ત્યારે હે ને ઘઉં પાકીને ત્યારે તૈયાર થઈ જાય. એટલે ખેડૂતો હય ને પોતાનું મહેનત નું ફળ જોવે, કે જોઈને એ હ ને ખુશીથી ઝૂની ઉઠે, ખેડૂત વર્ગઓ ને તે.
હા અચ્છા એટલે જ કે આ ને અ એટલે જ કે લગણી નો તહેવાર છે જેમ આપણે ત્યાં ગુજરાત માં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ ઉજવાય. તેમ ત્યાં આ પણ ઉચવાય બરાબર ને.
બિલકુલ સાચું પકડી્યું તે, કેમકે હેને ખેડૂતો પોતાનું સોનેરી પાક જોઈને એને કુદરત અને એને ભગવાનનો એ આભાર માને છે, કેમ કે શિયાળાની ઠંડી અને ઝાકળ હિસાબે પછી એનું કુદરતી આપણે પ્રકૃતિ સાથે એ જોડાયેલું છે એટલે તેઓ હે ને ઢોલ અને નગારા ને તાલી. ને એ લોકો બધા ભેગા થઈ ને એ લોકો ન નાચે અને બધા રા પાસે ત્યારે લેવામાં આવે છે, અને તને ખબર હ પંજાબ મા આ દિવસે હ ને પુરુષ. તો ભાંગડા અને સ્ત્રીઓને ગીત ગા તા તરીકે નામનું પ્રખ્યાતનું નૃત્ય. હ પંજાબનું ઈ લોકો નૃત્ય કરે અને આખું વાતાવરણ હને. અલગ અલગ કપડા પહેરેલા હોય એટલે રંગ બિરંગી હ ને કપડાથી કપડાઓની. ખુશીઓથી ને છવાઈ જાય.
હા યાર તે આ નૃત્યની વાત ને ઉજવણી ની વાત કરી તો મને પછી એમ તમે વિચાર આવે હ કે ત્યાં તો ખાવા પીવાવામાં પણ કઈક ખાસ ખાસ જ બનતું હશે ને. કે જે આપણેે રેગ્યુલર ખાતા હોય એ જ હોય.
અરે ખાધા પીધા વગર તો આપડે કોઈ તહેવાર પૂરો થતો જ નથી ને. આ દિવસે તો હે ને ગુરુ દ્વારાઓમાં હેને અખંડ પાઠ થાય પેલા તો અને નગર કિતન નીકળે પછી હેને બધા લોકો તેમાં હેને ભે વગર લંગર હે નેમ લંગર એટલે તને ખબર લંગર હ ને એ ફ્રીમાં એ ભોજન હોય ને એ લંગર લંગર કહેવામાં આવે એટલે એની હે ને વ્યવસ્થા કરે તો ખાસ કરીને તેમાં કડા નો પ્રસાદ હોય. એટલે ઈ પ્રસાદમાં કેવું હોય કે હેને એમાં ઘઉં નો લોટ હોય ને એમાં. એનો હે ને ઈ લોકો મીઠો હલવો બનાવે. એટલે ઈ હલવો હોય પછી એક મકી રોટી હોય અને એમાં હે ને સર. સો ના શક હોય પછી. હેને મીઠી ખીર જેમ કે ખીર હે ને એ પેશ હે ને ચોખાની જ બનાવવા. એટલે એટલી મસ્ત હોય ને એ તો કે તું વાત જ પૂછમાં એ ખીર પણ ત્યાં બ આવે છે.
હા યાર મને તો આ બધું સાંભળી ને છે ને મોઢામાં પાણી આવી ગયું કે આ બધું. સાંભળને તો મને એવું મન થાય હેને કે આપે પણ આ વખતે હેને વૈશાખી પણ કોઈક સારી રીતની ઉજવણી કરવી જોઈએ.
હા ચોક્કસ અને હેને બીજે એક રસપ્રદ વાત તને કહુ આપણે દેશમાં હ ને વિવિધતાથી ભરેલો આપણો દેશ છે તો આજ દિવસે હ ને ભારત ભારત ના અલગ અલગ રાજ્યોમાં નવું વર્ષ પણ ઉજવવામાં આવે છે કેમ કે આપણો દેશ માં વસ્તી દૃષ્ટિએ જોઈએ તો વસ્તીની દ્રષ્ટિએ પણ બહુ વધુ છે, અને રાજ્યમાં એ આપણો રાજ્યનો બનેલો એક સંઘ છે. એટલે એ માટે પણ હે ને આપણા અલગ અલગ રાજ્યોમાં એમાં પણ હે ને નવું વર્ષ ન ઉજવવામાં. આવે તને ખબર છે.
હે યાર અલગ અલગ રાજ્યો ન નવું વર્ષ એ કઈ રીતના બને.
ચો છે ને આસામમાં તો હે ને એના સમયગાળામાં હે ને રોંગાળી એટલે કે બિહુ ઉજવાય એ બિહુ હેને એ તહેવાર આવે અને એેને અલગ નૃત્ય પણ આસામ નુ આવે છે અને હેને પંજાબ ને પોયલા બેૈશાખ તરીકે એનું હેને અંગાળી ભાષી નું હોય. ઈ લોકો બંગાળી ભાષીને એટલે ઈ લોકોનું બંગાળી ભાષીનું નવું વર્ષ તરીકે ઉજવાય પછી છે ને કેરળ માં હ ને વિસુ વિસુ તરીકે ઉજવાય અને તમિલનાડુ ને થૂગડું તરીકે આ તહેવાર ની ઉજવણી થાય પણ એવું કે વૈશાખી મહિનામાં જે ઉજવાય ને એ જે તહેવાર છે ને અલગ અલગ નામથી આખા બધા રાજ્યોમાં ઉજવવામાં આવે પણ હેને એની તને ખબર એની ભાવના તો એક એક જ હોય છે કેમ કે ત્યાર્થી જ આપણે નવા વર્ષનીને શરૂઆત થાય અને અને સમૃદ્ધિ અને સુખ નો કુદરત નો એ ત્યારે આપડે આભાર માનીયએ છીએ
હા યાર તારી આ બધી વાત સાંભળી ને તો તે મને ઘણી બધી જાણકારી આપી દીધી મને તો આટલી બધી ખબર જ ન હતી. તે મને વૈશાખી વિશે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત માહિતી આપણી. અને આપડે રોજિંદા કામકાજમાં આપડે આવા સુંદર તહેવાર નું મહત્વ ક્યાં ભૂલી જઈ ભૂલી જવાય સારું કર્યું તે મને દ યાદ કરાયું તો મને તો આટલી બધી આ તહેવાર ની ખબર જ ન હતી.
સાચી વાત છે તારી આપડી છે ને સંસ્કૃતિ અને તહેવાર જ છે ને એ આપડે એક બીજા ને આપણને જોડીને રાખે તો ચાલ પછી આપણે આ વૈશાખી પર. ક્યા મળનો પ્લાન બનાવીએ આપણે સાથે મળીને સમય પસાર કરીએ ને તો કોઈ જગ્યાએ જમીશું. અ સાથે હોય તો આપણને પણ મજા આવે તો મને કઈક તું મને જણાવે ને કે કે આપડણે કઈ રીતે મળીએ?
હા યાર પાકું હે ને હું મારે સમય કાઢી ને તને મેસેજ કરીશ. અને હ બને ને તો આપડે બને હેને એક દિવસ પેલા હેને સાથે મળી લેશું અને બધું નક્કી કરી લઈશું કે કેવી રીતના કઈ કઈ વસ્તુ લેવી અને શું શું કપડાં પહેરવા તે દિવસે આખા દિવસનું પ્લાનિંગ કરી રહીશું બરાબર.
હા એ તો આપડે કપડા નું તો થઇ જશે પણ મને તો હે ને પેલા જમવાનું છે કેમ કે મને તો પેલા લસ્સી તો યાની તો બહુ ફેવરેટ હોય. તો આપડે એવું કરીએ કે હે ને ઈ એવી કઈ કે આપડે પેલા અગાઉથી જ હોટલ બુક કરીએ તારું શું કેવાનું.
યાર લસી તો મને પણ હે ને બનાવતા આવડે જ છે પણ જો આપડે હે ને તું કેતી હોય ને તો હોટલમાં જતા રેસુ બરાબર.
તો હોટલમાં તો જતા રહીયએ ને આપડે કઈ ઓનલાઈન કઈ કઈ બુક કરવું નથી. આપડે પેલા ઓનલાઈન હોટલ ઉપર પેલા ચેક કરી લેશું ને પેલા એક બે અગા હોય ને આપડે જોઈ લેસું ત્યાં જઈને કે એનું બધું કિચન ને એ બધું બરોબર તો છે ને તો જ મને તો હે ને પછી આ લોકો એમના સાંજ નું ગરમ કરેલું ભોજન આપણને હે ને પીરસી દીએ એટલે મને જરાય વિશ્વાસ ઓછો આવે એટલે આપણે પેલા હ ને બધુ બધું ચેક કરી લેશુ, તારુ શું કેવું?
સારું તું જેમ કેશે એ રીતના જ આપડે કરશું બરાબર સારું સારું હાલ તો હવે પછી આપણે પછી વાત કરશું તને પણ એડવાન્સમાં એપ પી વૈસાખી
મારા મારા તરફથી થી તારા પરિવાર ને પણ હેપી વૈસાકી તો આપડે જલ્દી કાલ મળીએ. ઠીક છે ટાઈમ હું તને વોટ્સએપ કરી દઈશ.
હા ઠીક છે બાય.
હા બાય આવજો.